કેમ છો, બેેન
હું મજામાં છુ, જય શ્રી કૃષ્ણ તમે કેમ છો.
જય શ્રી કૃષ્ણ આજે ના આપણે લીડરશીપ અતા નેતૃત્વ પર વાત કરીએ એ જેના ખૂબ સરસ વિષય છે. એ જે દરેક સમૂહ ને એક સારા લીડરશીપ ની જરૂરી હોય છે.
બિલકુલ સાચી વાત કરી તમે લીડરશીપ એટલે કોઈ, પણ કામનોો ભાગ કારવાર આપણા પોતાના માટે મતલબ એનો ડિસિઝન મેકિંગ કરવા વાળો લીડર હે ને
એ જે સાચું થયુ. જો વ્યક્તિ બીજાને સાથે લઈને યોગ્ય, દિશા આપે પ્રેરણા આપે અને જવાબદારી લે એ સાચું લીડર કવાય એ તમે એકદમ સાચું થયુ. સાચો લીડર સાથે કામ કરે છે, બધાની વાત સાંભળ છે. અને ટીમને આગળ લઈ જાય છે.
બિલકુલ ચોક્કસ વાત કરી તમે. એ કોઈ જવાબદાર વ્યક્તિ હોય ને એ જ આ રોલ તો સારી રીતે નિભાવી શકે. આપણેે બધા પોતપોતાના ઘરમાં આમ કહીએ તો એક પ્રકારનો આવો અ ડિસિઝન મેકિંગ પર્સન હોય છે, લીડર હોય છે, તે બધાના ઘરમાં પણ હોય છે જે પોતાના ઘર મોટા અ તે ફેસલાઓ લેવા એના માટે લીડરશીપ કરે છે.
એકદમ સાચી વાત થઈ. જો ટીમને લીડર પર ભરોસા ન હોય તો કામ સારું ન થાય. એ જે પ્રમાણિકતા, સમ સમય નું પાલન એ જે ધીરજ રાખવા એ જે નમ્રતાઓ નિર્ણય લે નિર્ણય લેવાની એ જે ક્ષમતા અને બીજાની પ્રોત્સાહન કરવાની, આપવાની આદત હોની છીએ.
બહુ સારી વાત કરી. સાડા સારા લીડર ના કેટલા બધા ગુણ હોય છે કે એ અ તમે જે કીધું એ પ્રમાણે પ્રમાણિક હોવો જોઈએ પછી જવાબ દારી વાળો હોડવો જોઈએ. કોઈ પણ દૂરદર્શી હોવો જોઈએ એને ભવિષ્યના નિર્ણયો પરિણામોનું થોડું ઘણું એને જો ભાન હોય તો આજે એ પરિણામ એ આજે ડિસિઝન લેવામાં અ કે લીડરશીપ કરવા માટે એને બઉ જ એ મદદગાર સાબિત થાય છે.
એકદમ સાચું થયું બેન. એજે એ નમ્ર લીડર બધાને સાથે લઈને ચાલે ને એ ક્યારે પણ અહંકાર નથી કરતી. એ જે શલામાં ક ક્લાસ મોનિટર એક પ્રકારનું લીડરશીપ હોય, જો એક બધા વિદ્યાર્થી સાથે સમાન વ્યવહાર કરે તો બધા એનો આદર કરે.
એકદમ સાચી વાત કહો છો તમે.
એ કામ બહે વહે છે. સમસ્યા હલ કરે છે અને ટીમને સમય પર લક્ષ્ય સુધી પોહચાવે છે.
જે વ્યક્તિની આવી દ હોય ને કે આદત કે જેે આદત સું આમ કોઈ પણ અ એક ઘેહરા પરિણામ હોય કે કોઈ આમ સંયુક્ત રીતે કોઈનું અ કોઈની વાત પોતાના માટે બીજા ના થ્રુ પ્રસ્તુત કરવી હોય એના માટે પ્લાનિંગ કરીને એ લીડરશીપ ધારણ કરે અને એમ્યતા નું કામ બધાના કલ્યાણ માટે જે પોતાનું ડિસિઝન એ એ હોય કે બધાનું હિત વિચાર પર્સન, સારો લીડર બનવા માટેનો કાબિલ હોય છે. આપડે કેટલા બધા આપણે કેટલા બધા દેશભક્તો જોઈશું કે જેમને લીડરશીપ કરીને અને આપણા દેશને આઝાદી અપાવવામાં અ ભાગ ભજવ્યો હતો. બધા એ પોતપોતાના અલગ અલગ પ્રકારથી લીડરશીપ કરીને અને સ બધાનું કલ્યાણ વિચારીને અને પછી ફેસલાઓ લીધા હતા.
એકદમ સાચું થયું. એ જે લીડર એ લીડરશીપની જરૂરી જરૂરી છે. એ જે પરિવારના મોટા સદસ્ય પ્રેમ અને સમજદારીથી પરિવારને જોડીને રાખીએ છે એટલે લીડરશીપ ફક્ત રાજકારણ સુધી મર્યાદિત બિલકુલ નથી એ જે જીવનના દરેક ક્ષેત્રમાં નેતૃત્વ જરૂરી છે
ના રોજે વ્યક્તિ છે આપડા ઘરમાં પણ આપણે જોઈએ તો વધારે પડતા આપડે શું છે પુરુષ પ્રધાન સમાજ છે એટલે મોટા જે ફેસલાઓ હોય છે એમાં એ બધા પુરુષ લેતા હોય છે ઘરમાં આપડે પપ્પા હોય દાદા હોય એ છે બધું ઘરનું સુખ કરવાનું હવે આપડે નેક્સ્ટ ડિસિઝન શું છે કોઈ લગ્ન ગાળા એવું
એકદમ સા
એ પણ એ કોઈ વડીલ એવા સમાજના કારણે વધારે પડતું લીડરશીપ આપણા સમાજમાં પુરુષો જ ભજવતા હોય છે
પર તમે પતો મને કઈ લાગે છે મને પણ લાગે છે કે સાચો લીડ હંમેશા શીખવા શીખવા તૈયાર રહે છે કે જો શીખવું બંધ કરે એ આગળ વધી શકતો નથી એ જે મને નેતૃત્વ વિશે ઘણું નવું જાન અં ઘણું નવું જાણવા મળે છે
બિલકુલ હા જે સાચો લીડર હોય છે એ પ્રત્યેક પરિસ્થિતિમાં નવીન અ હાલાતોને સ્વીકારે છે એના વિશે માહિતી પ્રાપ્ત કરે છે શીખે છે તો જે સતત શીખતો રહે છે ને એજ સારી લીડરશીપ કરવાને કાબિલ હોય છે
પર એજ એ જેને કે મુશ્કેલ સમય પર લીડર ટીમનો સાથ ન છોડ્યો એ બધાને હિંમત આપે એ જે સંકટના સમય લીડરશીપ ખરી પરીક્ષા થાય છે એ જે સારો સમય હોય ત્યારે બધા સાથે હોય પણ કઠિન સમય જો સાથે રહી છે તોવો સાચો લીડર કેલાય છે
એવું કહેવાય છે ને કે જે લીડર હોય છે ને એના એના માથે એમ કેહેવાય કે અ કાંટાઓનો તાજ હોય છે કારણ કે કેટલી બધી એના ઉપર ઇલ્જામો પણ લાગતા હોય છે આ કે છે આપડે ઇન્ડિયા ની તરફ થી એ લીડરશીપ ધરાવે છે તો એને કેટલી બધી અમ આમ બાબતો વિશે સાંભળવું પણ પડે છે જયારે વિજય પ્રાપ્ત કરે છે વિક્ટરી મળે છે ત્યારે તો બધા લોકો એની વાહ વાહી કરે છે પણ જયારે સતત એક બે વખત જયારે નિષ્ફળ થઈ જાય તો બધા લોકો એને ક્રિટસાઈઝ પણ બહુ કરે છે તો આ પણ એક લીડરશીપ ની એક નેગેટિવિટી છે કે આપણને સ્વીકારવી જોઈએ કે જે માણસ લીડરશીપ કરે છે એને આપણને એને ક્રિટસાઈઝ સાંભળ વો અનું પણ એના અંદર હિંમત હોવી જોઈએ
એકદમ સાચું થયું એ જે લીડરશીપ લીડરને નિર્ણય લેવાની ક્ષમતા પર હોની જ હોય એ જે ક્યારેક ઓછા સમયમાં પણ યોગ્ય નિર્ણય લેવી પડે છે એ જે એ જે નિર્ણય ખોટો નીકળે છે ને તો સાં તો સાચો લીડર પો તાની ભૂલ સ્વીકાર કરે છે અને જે માથી શીખવે શીખે છે
બિલકુલ હા સતત શીખ શીખતા રહેવું અને જે કે છે ને યોગ્ય સમય પર આપડે નિર્ણય લેવો બહુ જરૂરી હોય છે તો એ યોગ્ય સમયમાં કોઈક વખત થઈ બી શકે છે કે અ જલ્દબાજી માં આપડે કોઈ એવો ખોટો નિર્ણય લઈ લીધો હોય જે પરિણામો હોય છે એમાં એને ખાસ કરીને લીડરને તો વધારે જ સાંભળવું પડે છે કે તમે આવો ર્ડિ દીસિસીન લીધો પણ આપને અ એને એવી પરિસ્થિતિ નો પણ સા
એકદમ એકદમ સાચું થયું એ જે લીડર ઈ સ્પષ્ટ અને સરળ રીતે વાત કરે તે ગેરસમાં જ ઓછી થાય એ જે અને બીજાની વાત ધ્યાન તે સાંભળવી પણ જોય એ જે સાચો લીડર ફક્ત બોલે નહીં પણ સાંભલે પણ છે
બિલકુલ સાચો લિદર કરે છે વ્યક્તિ પણ હોવો જોઈએ જો એ સારો લિસનર નહીં હોય સારી રીતે પરિસ્થિતિ નો ભાન ન હોય તો એ કેવી રીતે લીડરશીપ કરી શકે
એ જે શાલામાં શિક્ષક પણ એક સારા લીડર બની શકે એ જે શિક્ષક વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે સારા સંસ્કાર પણ આપે છે એ જે માતા પિતા પર બાળકોના પહના લીડર હોય છે એ જે બાલકો પહેલા પરિવાર પાછથી જ નેતૃત્વ શીખે છે
બિલકુલ ચોક્કસ વાત કરો છો તમે. કોઈ પણ જગ્યા હ
એ જે લીડર એ જે લીડર નું સમયનું પાલન કરવું જોઈ જે પોતે સમય પણ ન આવે એ બીજાને સમયનું મહત્ત્વ કેવી રીતે સમજાવી શકે
બિલકુલ જે પોતાના જે સારી બધી અનુકૂલ પરિસ્થિતિઓનું થી લઈને અને પોતે જયારે બધા વસ્તુઓમાં એ સમય કે કે પોતે વ્યવસ્થિત હશે તો એ ની બીજાના નિર્ણયોમાં અ પણ મદદ કરી શકે છે એટલે જે લીડરશીપ કરનાર વ્યક્તિ છે તે વ્યક્તિના અંદર કેટલી બધા કેટલા બધા એવા ગુણો હોવા જોઈએ જેનાથી એ હ જાતે મતલબ પરિસ્થિતિ નો ભાન હોય જાતે બધી અ જે અનુકૂલ પરિસ્થિતિને કેવી રીતે એવા ગુંણ છે એના ઉપર પણ પણ નિર્ભર કર કે કેવી લીડરશીપ કરી શકે છે
એકદમ સા એકદમ સાચુ થયું એ જે સારા વિચાર જવાબદારી અને સેવા ભાવના હોય તે તો કોઈ પણ પણ લીડર બની શકે એ જે નેતૃત્વ ઉંમર પણ નહી ગુણો પર આધારિત છે એ જે નાનો વિદ્યાર્થી થી પણ સારો ગુણો ન નેતૃત્વ કરી શકે છે
બિલકુલ આપણે કુલને એવું કહી શકીએ છીએ કે જે બધાનું કલ્યાણ ઈચ્છે પોતાની જ એ પોતે બોહ સેલ્ફી હોવો જોઈએ પણ એ સમાજનું કલ્યાણ ઈછ ઈચ્છતો જે લીડર હોય છે એ જ બધા માટે સારા ફેસલા લઈ શક છે એટલે આપણે કહી શકીએ કે આપણને જો સારો લીડરની જરૂર જો લીડર આપણો સારો હોય તો આપણા આપણે જે પણ કામ પ્રત્યે ની શરૂઆત કરી હોય તો એમાં આપણને સફળતા થવાના ચાન્સ વધી જાય છે છે
એ ચીજ સાચું કયું છે ચલો ચ તમે પર તમે અ હું પ પાછે વાત કરી છું
હા જે શી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ